તો
હા અવાજ આવે છે કમ્પ્લીટ?
હા આવે છે તને આવે છે?
હા હા કમ્પ્લીટ.
હા હા બોલો.
બોલ. બોલ શું કરું છું? કઈ નહી. એન એસ એસ કેમ્પ આપણા ફોટોસ જોતા તા. હ
અચ્છા. અચ્છા હવે આપણે બીજી ટ્રીપ રાખ હની છે ઉજણીમાં.
બીજી ટ્રીપ ક્યાંની?
બહુ મસ્ત
ડુમસની ઓહો હો કોના તરફથી
અંગત અંગત પછી એના તરફથી
ઓકે. કરો તો
તો એનું શું થયું? તે જાણ્યું છે? તને ખ્યાલ જ છે ને?
હમ, કદાચ. થોડું થોડુંક કે જવાનું છે એમ પણ ક્યારે શું જવાનું છે નહી ખબર
ઠીક.
હમ. એટલે એવું જ નહી ખબર કે ક્યારે જવાનું છે. શું છે એમ.
જો હું કહું તને
ઓકે.
હમ. ચૌ ચૌદ તારીખે જવાનું છે
ચૌદ
ચૌદ તારીખે જવાનું છે. ના રે ના, ડિસેમ્બર ક્યાંથી?
તું વિચાર શું હશે? ગેસ કર.
અમ્મ, મે?
અમ્મ, એનાથી થોડુંક પાછળ.
એપ્રિલ?
અહ હા એપ્રિલ.
કદાચ ચૌદ એપ્રિલમાં એટ, એટલે એપ્રિલ જ આવેને તો, એટલું બધું વિચારું છું શું કે બાપા.
ચૌદ એપ પ્રિલમાં કદાચ તમારી એક્સટર્નલ ચાલતી હશે યાદ ના હોય તો, એક્સટર્નલ
એનું પ્રેક્ટિકલ કે ક્યારે લેવાનું છે?
અહ થિયરી પતશે પછી તરત પ્રેક્ટિકલ હશે. એક બે દિવસમાં. હા
હમ તો પછી થિયરી ક્યારે પતે છે
થિયરી આઠ કે દસે પતે છે
અરે આઠ કે દસ જ
હા
મે બી આઠે પતે છે
હા પો કોણ કરોડ ડુમસ
અ કરી દઈએ તાર
હમ
તો પછી એક બીજી ટ્રીપ હતી ખબર પેલું માથેરાન
ઓહો હો હો આ બધું તો ક્યારે થયું
હવે બીજી વાર થવાનું છે એક વાર ઓલરેડી થઈ ચુક્યું છે
હવે બીજી વાર ક્યારે
અરે તુ એટલે કહું એટલા કહું છું કે ગ્રુપમાં મેસેજો જોવાના
જોઈશ જોઈસ ટાઈમ મળશે એટલે જોઈશ
હમ એ ટાઈમ કાઢવો પડે
મારી બીજી ટ્રીપ પતે તો હું એમાંથી નવરી થઈને જોઉં ને કે હા બીજી બી ટ્રીપ પ્લાન થાય છે એમ
અચ્છા તારી કઈ ટ્રીપ
હમ અમારી ચાલતી હતી હમણાં બાકરોલ બાજુની એ પતિ છે જસ્ટ
શું કર્યું તું જણાવ
હમ બાકરોલમાં કઈ નહી હમ બાકરોલ જ ફર્યું જ બાકરોલને વળતાર
અચ્છા પેલું ફેમસ છે વરતાલી
હમ ફેમસ છે એજ સ્વામિનારાયણનું મંદિર
હાઉ લકી
હમ બઉ જ લક્કી બહ જ
સરસ સરસ
છાસ વારે જવાના મળે
હા એજ ને બધા એવા લ ક્કીના હોય બધા એની જોડે સૌભાગ્ય ના હોય ક ત્યાં જવા મળે નહિં?
ના હોય.
કોક દિવસ જવા મળે તો જઈ આવાય સારી જગ્યા જ.
જઈ આવાય ને. એન્ટર થાવ ત્યાં જ નકરા ગોબર ગોબર-ગોબર છે.
હા, હા, નહીં તે જોયું છે. હા, હા. જોયું છે.
હમ્મ.
હમ્મ.
એ લોકો ને ક્લીન રાખવું જોઈએ, નહીં? શું કેવું તારું?
હા. રાખવું જોઈએ એન્ટ્રસમાં જ.
પ્ર પ્રસિદ્ધ છે. અને જે મેન એન્ટ્રન્સ છે લાઈક જ્યાંથી આપણે ટર્ન લેવાનો છે અંદર ત્યાં આગળ જવું પૂ છે. અને અ હવે મેન વાત કે જે ફાટક રાખી છે ને ફાટક
હા.
એની કંઈ હવે જરૂર જ નથી કેમ કે જે
આવતી જ નથી પણ એ પાછી ચાલુ કરવાના છે હવે
તને કેમની ખબર
ત્યાં એનું કામ ચાલે છે ને એટલે અમે ગયામ તો અમે જોયું તું ત્યાં એનું કામ ચાલે છે.
અચ્છા
એ રેલવે ના જે પાટા હોય ને એ સરખા કરે છેમ તો અમે બી
અચ્છા એટલે પાટા ઉચક વાળા ત
હ ના એ બધા વર્કર્સ ત્યાંના કામ કરે છે
હમ બરાબર તારે બીજી વાર જવું હોય તો તું ટ્રેનમાં જઈ શકે નય
હ ઈઝીલી બસ કરતા ટ્રેન બેઠ ્ટર છે
બેટર છે અને આટલું દૂર ટ્રાવેલ કરવાનું એટલે
તો કેટ એટલું વધુ દૂર
કેટલોું દૂર
બહુ બધું દૂર
કેટલું પણ
હ ત્રીસ પાંત્રીસ કિલોમીટર
હમ સરસ અને બીજી ટ્રીપ તમારે કઈ કરવાની છે એવું મેં જાણ્યું તમારી પર્સનલ
હ બીજી તો જે ગોઠવે એમાં આપણને ઠીક લાગે તો જતું રહેેવાનું
બરોબર
હમ ટાઈમ એડજસ્ટ થ તો હોય તો
હમ હમ ટાઈમ એડજસ્ટ થતો ના હોય તો કરવો પડે કોકે તો કોમ્પ્રોમાઈઝ કરવું પડે
હા કોઈ કે તો કરવું પડે
હમ બોલ બીજું શું ચાલે નવા જુની
નવાજુની નહીિ ચાલતી આજ બધી નવાજુની
બધું જૂનો જૂનો જ ચાલે છે
હા નવું કશું નહી થયું
બરાબર
હમ
બોલ
કઈ નહી આ ઈદ મને ઈદ નો ઇન્ટેન્સ નહી ખબર પડતો કે એ લોકો ના તહેવાર નો મતલબ શું છે કે આમ આપડે હોય ને કે ગુજરાતીમાં હવે નવરાત્ર્રી છે તો ભાઈ આ સ્પેસિફિક ભગવાનનુંું આ સ્થાપના કરવાની પૂજા કરવાની એનો કઈક ઇન્ટેન્સ નીકળતો હોય હા ગોળ ગોળ ફરતો બી ગોળ ગોળ એ બી લોકો પાસ લઈને હજારો ના પાસ લઈને ફરે છે આખી આખી રાતો ગોળ ગોળ કુર્તા ને ચણ્યા જોડી પહેરી પહેરી ન પોતાના સગા સંબંધીઓ જોડે
બદ બદન
હા વ્યક્તિઓ જોયે
હમમ હમમ હમમ અંગત લોકો જોડે
હા એ જ
હા તો હા આ નવરાત્રી નો અતર હવે આખું
હવ જે મહત્વ હતું એ આખું ચેન્જ થઈ ગયું.
બઉ જ પણ એ લોકો એ આ જો બે ટાઈપની નવરાત્રી હોય ને એક આસો નવરાત્રી ને એક ચૈત્ર નવરાત્રી તો ચૈત્ર અત્યારે ચાલે છે અને આસો સોમાં ઓક્ટોમ્બર માં હા ચાલે જ છે ન તો.
ગરબા ત રમાતા નહીં.
એ જ તો મારો ક્વેશ્ચન હું કરવા જાઉં છું કે પેલી નવરાત્રીમાં ગરબા રમાય છે તો આ નવરાત્રીમાં કેમ નહી રમાતા.
રે તારી જોડે આન્સર હોવો જોઈએ તો તો
અમમ માં
તો રિસર્ચ કર આન પર હા કેમ કે આ ટાઈમે ગરબા હોવા જોઈએ વન યર એક વરષમાં બે વાર હોવા જોઈએ.
હા તો એન્જોય થાય. પૈસા કમાવા વાળા ને પૈ પૈસા મળે
બાર સ્ટોલ નાખી દેવાય.
હા સ્ટોલ નાખી દેવાય એજ
હમમ પણ અંદર અંદર પાણી મોઘું વેચે ક સસ્તું
સસ્તુ
સસ્તુ વેચે છ.
તું નહી પણ એવરેજ કે ખરીદી શકાય.
બરોબર તો પછી ભઇ ઓય ખાવાનું તો ઓફકોર્સ મોંઘું હોય મે બી પાણી મોંઘું હશે કેમ કે એમના અંદર ખબર કે ડિમાન્ડ
ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી
હમમ હા
અને બધા પેલું ગોળ ગોળ ફરી ને આયા હોય ને એટલે હા ગરબા રમીને આયા હોય એટલે પાણી તો જોઈએ.
હા અ
હમમ
જોઈએ છ.
જોઈએ છ તો તું આ શોધજે
કરીશ કરીશ રીસર્ચ કરીશ અને પા હું તને એના પર કહીશ આન્સર જે મળશે એ
પાક્કું હું તને કાલે ફોન કરીશ. તું આન્સર શોધી રાખજે.
ડન ડન.
ચલ.
સારું. ચાલો બાય.
પછી કાલે વાત કરે હો. ચાલ બાય આવજો શુભ્રત ત્ત્રી.
આવજો શુભ રાત્રિ.
ઓકે.